હલો
હલો
નમસ્કાર
નમસ્કાર બસ મજામાં તમે કેમ છો
બસ હું પણ આજે મજામાં જ છું ચલો ને આજે બહુ દિવસ થયા આપણેે તહેવાર વિશે વાત કરીએ
હા ખુબ સરસ વિષય છે હા મને તહેવારો બહુ જ ગમે છે
સરસ સરસ ભારતમાં પણ જોુવઓ ને ઘણા પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે
હા બિલકુલ દરેક રાજ્યની પાછી પોતાની અલગ પરંપરા હોય છે અને બધાના અલગ અલગ તહેવારો હોય છે જેમ કે આપડ દરેક રાજ્યમાં જોઈએ તો અલગ અલગ બધા તહેવારો ઉજવતા હોય
હા એ બી છે તો આમાંથી તમારો સૌથી મનપસંદ તહેવાર કયો છે તે મને જણાવશો તમે
પણ વધારે સૌથી વધારે તો દિવાળી ગમે અને તમને
મને પણ એવુંજ છે કે દિવાળી ખુબ જ ગમે છે ગરબામાં કેવું કે ગરબામાં સફાઈ અને સાજ વાત કરવાની મજા આવે
હા દિવાળી પેલા બધા લોકો ઘરને સુંદર બનાવે નહ
હા એજ દિવાળીમાં દરમિયાન દીવા દીવા પ્રગટવાના પરંપરા પણ સુંદર
હા અને મીઠાઈ ખાવાની પણ મજા જ અલગ હોય છે ને
હા તમે કઈ મીઠાઈ સૌથી વધુ ગમે ત
મને તો કાજુ કતરી ખાવાની બહજ મજા આવે અને તમને
મને પણ મોહનદાર ખુબ જ ગમે છે
હા દિવાળી સિવાય તમને કયો બીજો તહેવાર ગમે
દિવાળી સિવાય જોવા જઈએ તો મને સૌથી વધારે તો મને ઉત્તરાયણ ઘણો ગમે છે ઘણો
વાહ પતંગ ઉડાવવાની મજા જ અલગ હોય ને
હા સવારથી સાંજ સુધી લોકો છત પર જ હોય છે આપડે
હા અને કઈપો છે કઈપો છે ની બૂમો પણ સાંભળવા મળે છે ને
હા ઉત્તરાયણમાં લોકોને એક સાથે લાવે છે ખુબ મજા આવે છે
હા એજ કુટુંબ અને મિત્રો સાથે સમય પસાર કરવાની મજા જ અલગ છે ને
હા તમારી વાત તો સાચી છે ને આપડે ગુજરાતમાં નવરાત્રી પણ ખુબ જ પ્રસિદ્ધ છે
બિલકુલ નવરાતિ દરમિયાન ગરબા રમવાની મજા જ અલગ હોય છે ને આખો દી રાત બધા બાર ગરબાર રમે સરસ સરસ તૈયાર થઈને આવે
હા એ બી એ બી છે વાત તો તમારી સાચી છે તો જોવા જઈએ તો તમને ગરબા રમવો રમવા જઓ છો કે નહી જતા તમે
હા અમે જઈએ ને ગરબા રમવા અનેને જોવા બેવું જઈએ મને બહુ મજા આવે અને તમે
અમને પણ બહ મજા આવે પણ ઉત્તરાયણ જેવું તો ના મજા આવે બટ એમને તો મજા જ આવે જોવા જવાની પણ નવરાત્રીમાં લોકો રંગબેરંગી કપડાં પહેરે છે એ જોઈને મને ખુબ આનંદ થાય છે
હા જેમકે છોકરીઓ ચણિયા ચોળ અને છોકરાઓ કેળિયું પહેર્યા અને ખુબ સુંદર બધા દેખાય નવરાત્રીમાં આમ રંગબેરંગ બી કલર ના ક કપડાં પહેરે ત્યારે
હા આપડે નવરાત્રી માટે તો મનોરંજન માટે નથી બટ બહ ખુબ જ મસ્ત તહેવાર છે જેમાં લોકો ગરબા કરે છે અને આનંદ ઉઠાવે છે
હા એનું ધાર્મિક મહત્ત્વ પણ છે
એવું
હ માતાજીની આ આરાધના કરે છે લોકો એમની પૂજા કરે અને એમ ગરબા ગાય
ઓહો એટલે તો કેવાય છે કે તહેવારો આપણી સંસ્કૃતિને જીવાત રાખે છે આમ કેવાયને આમ
હ અને નવી પેઢી અને પરંપરા વિશે સમજવા અને જાણવા પણ મળે છે
આપણેે ખુબ સરસ ની બધાની વાતો કરી તો એમાં આપણે હોલી વિશે તમારું શું કેવું છે
હોળી તો રંગોનો તહેવાર છે લોકો ખુબ ઉત્સાહથી ઉજવે છે
એવું પાછું અમારી સાઈડ તો એટલું બધું તો મજા ના આવે બટ છોકરાઓને ખાસ ગમે છે નાના છોકરાઓને તો જોવા જઈએ તો
હા મજા આવે બધા નાના છોકરાઓને પિચકારી નવી નવી મળે ને એવું બધું
હા અને એ તહેવાર થી પ્રેમ બી વધે છે એકબીજાને ઉપર આપડે ગુલાલ ગુલાલ થી રમીએ છેને ઉછારીએ છીએ અને ખુબ મજા આવે છે આ હોલીમાં
હા અને મતભેદ બોલાવીને એકતા નો સંદેશ આપે છે બધા તહેવારો આપણને
હા એમાં સૌથી શ્રેષ્ઠ તો રહી ગયો આપણે ગણેશ ચતુર્થી પણ હવે ઘણી જગ્યાએ ઉજવવામાં આવે છે તમે જોયું હશે તો
હા અને બહુ મજા આઈ જાય ગણેશ ચતુર્થી માં પણ
હા એ તહેવારો દરમિયાન બજારમાં પણ ઘણી રોનક હોય છે તમે જોયું હોય તો
હા લોકો ખરીદી કરે અને નવી નવી વસ્તુઓ ઘરમાં લાવે એટલે બહુજ ભીડ હોય એમ મજા આવે બજારમાં
મજા હા તો તમારું શું કેવું છે કે તહેવારોમાં પણ એટલી જ મજા આવે છે
હા મને ગમે છે અને હાલ પણ પણ મહત્વ જોવા જઈએ આપણે તહેવારોનું તો એટલું જ છે ભલે જીવન વ્યસ્ત થઈ ગયું હોય બધાનું બરાબર પણ તહેવારો લોકોને જોડી રાખે છે
તમારી વાત તો પૂરી પૂરી સત્ય છે
હ તહેવારોથી મનને પણ પાછી તાજગી મળે મન આમ કેવું આખો દિવસ કંટાળેલા હોય આટલા દિવસથી લોકો નોકરી નહી કરતા હોય અને તહેવાર આવે તેમાં રજા મળે ત્યારે બધા ભેગા થઈએ એટલે મગજને પણ આમ તાજગી મળે
હા વાત તો સાચી છે અને આપડે રોજગી માટે પણ ચાલે છે કે કેવું કે રોજગી તાનાવ માંથી રાહત મળે છે
હા કુટુંબ સાથે સમય પસાર કરાય ને બધું
આજ કલ ના તો બાળકોને પણ તહેવારો વિશે શીખવું જોઈએ
હા પરંપરા અને સંસ્કૃતિની સમજણ ખૂબ જરૂરી છે એ લોકો માટે પણ
સાચી વાત છે તહેવારો સમજમાં સાકારતા મુખ ઉજવવા ફેલાવા જોઈએ
હા અને બધાને ખુશીઓ પણ આપે છે
મને લાગે છે કે દરેક તહેવારોની પોતાની અલગ જ ઓરખાણ છે તમારું શું કેવું આમાં
હા બિલકુલ અને દરેક તહેવાર કઈ ને કઈ શીખ આપે છે આપણને બધું અલગ અલગ જાણવા મળે આપણને તહેવારોથી
ઓહ આપડી વાત કરતા કરતા મને ઘણા તહેવારોની યાદ આવી ગઈ
મને પણ હા તહેવારો વિશે વાત કરવી ખુબ રસપ્રદ છે અને તમે રક્ષાબંધન વિશે શું ગમે તમને
રક્ષાબંધન તો ભાઈ અને બહેનનો પ્રેમનો પ્રતીક છે
હા બેન ભાઈ ને રાખડી બાંધે ને શુભકામના આપે છે છે ને
હા અને ભાઈ પણ બહેનની રક્ષા રાખવાનું વચન આપે છે
હ આવા તહેવારો સંબંધોને બહુ જ મજબૂત બનાવે છે આમ બધા સંબંધો ગમે તેવા હોય પણ રક્ષાબંધનને બધા ભાઈ બહેનો ને બધા નજીક આવે
સાચી વાત તમારી બિલકુલ પરિવારમાં લાગણી ન વધે છે
હા અને જન્માષ્ટમી તો રહી જ ગઈ જન્માષ્ટમી પણ ને ઘણો લોકપ્રિય તહેવાર છે ને આપણે
હા ભગવાન ક્રષ્ણ ના જન્મ દિવસ તરીકે ઉજવાય છે ને જન્માષ્ટમી તો
મને જન્માષ્ટમી માં મટકી ફોડ કાર્યક્ર
હા મને પણ લોકો ખુબ ઉત્સાહ સાથે ભાગ લે છે અને મને પણ એ જોવાનો ખુબ આનંદ મળે છે
હા ક્રિષ્ણા ના ભજનો પણ ખ ખૂબ મધુર હોય છે બધા છે ને રાત્રે મંદિરોમાં ભજન ગાઈને મજા આવે
હા તો શું તમે ક્યારે જન્માષ્ટમી નો ઉત્સવ મંદિરમાં ઉજવાયો છે
હા એક વખત રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કર્યું હતું
હા તો તો તે ખુબ સરસ અનુભવ હશે ને તમારો
હા બિલકુલ ભક્તિનું વાતાવરણ ખુબ સુંદર હતું
ઓહો તો તો મહાશિવરાત્રી વિશે તમારું શું કેવું છે આટલું બધું તમને જન્માષ્ટમી વિશે ખબર છે તો મહાશિવરાત્રી વિશે તો અ જાણ હશે ને તમને
હા મહાશિવરાત્રી એ ભગવાન શિવની ઉપાસના નો દિવસ છે આ દિવસે તો હું દર વર્ષે ઉપવાસ રાખું જ છું
ઓ તો ઘણા લોકો ઉપવાસ પણ કરે છે તો તમે ઉપવાસ તમે તો રાખો જ છો ને તો તમારા આજુબાજુ વાળા ઉપવાસ રાખે છે કે નહી
હા અને મંદિરોમાં દર્શન માટે જાય અને ભીડ પણ કેટલી હોય છે મંદિરોમાં
મને લાગે છે કે ધાર્મિક તહેવારો મનને શાંતિ આપે છે શું તમારું કેવું
હા બિલકુલ આવા દિવસોમાં આધ્યાત્મિક નો અનુભવ થાય છે
ઓહ પણ તહેવારોમાં બધા સાથે બેસીને વાત કરી શકે છે પણ એતો ખૂબ આનંદ થાય છે કે તહેવારો આવે ને આપણે બધા એક સાથે જોડી મીળને વાતો કરીએ મજા પડી જાય છે
હા એજ આ બધા આપણા ઘરે મે મમાન આવે આપડે કોઈના ઘરે જ જઈએ તહેવારો આમ મજા આવી જાય બધા ભેગા થઈને મનાવીએ તો
પણ જોવા જઈએ તો આજકાલ તહેવારોની ઉજવણીમાં ઘણો બદલાવ આવ્યો છે તમારું શું કેવું
હા ટેકનોલોજીના કારણે ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે પેલા લોકો ગ્રીટિંગ કાર્ડ મોકલતા હતા પણ હવે તો મોબાઈલ થી મેસેજ અને વિડિયો કોલ જ કરી દે
પણ લાગણી તો રેજ ને જ છે ને
હા બિલકુલ માધ્યમ બદલાય છે પણ ભાવના નથી બદલાતી
વાત તો તમારી સાચી છે વા વાંધોની તો આપડે ક્યારેક હવે ફ્રી પડો તો પાછા કોલ કરજો
હા ચોક્કસ
ચોક્કસ હા ચલો તાર મળયે